હા તને કઈ પૂછવાનું હતું મારાથી?
હા પૂછ.
હા તું મને પૂછતી હતી કે મે રીલ્સ ક્યાથી બનાવું હા એ તો મેં મસ્ત એડિટ કરી લઉં બધું કેમ? તને જાણવું હતું તું પણ બનાવાની કઈ?
તું તો કમાલ કરી નાખશ યાર એટલું સારું રીલ બનાવે તું.
હા યાર એ તો આવી જાય બનાવતું બનાવતું તું પણ તો બહ મસ્ત બનાવે.
હા થેન્ક યુ થેન્ક યુ.
હા બસ એટલું જ ફરક છે તું તું પ્રાઈવેટ રાખે અને મે અનપ્રાઈવેટ રાખું.
પ્રાઈવેટ એટલે રાખવું કેમ કે બસ. એ જરૂરી હોય ને.
અરે યાર જ્યારે પણ રીલ્સ બનાવવાનું ને જે ટ્રેન્ડ ચાલે એ જ વિડીિયો પર બનાવવાનું.
હા ત્યારે તો બહ સારું રીલ ચાલશે આગળ વધશે રીલ તો.
એકદમ બરાબર કીધું તું એ કેમકે ટ્રેન્ડ ચાલે તો આપણે પણ તેમાં જોઈન્ટ થઈને બનાવીએ તો બહ આગળ જાય કેમકે આપણું સારું બની જાય.
હા.
હા કેમ તને ખબર છે એડિટિંગ પર કરવાનું પહેલા તો વિડીિયો બનાવી લેવાનું મસ્ત મેં તો ક્યારે ક્યારે મારા ભાઈ છે ને કઝિન છે એ આવે તો ક્યારે એના આઈફોન છે તો વિડીિયો બનાવી લઉ. મારું તો કેમેરા એટલું બધું સારું નહી મળે ને. તને ખબર છે.
તારી વિડીયો ની ક્વોલિટી એકદમ ચોખ્ખી હોય ને એટલે તો મેં વિચાર્યા કરું કે કેવી કો મતલબ કેવા મોબાઈલ થી બનાવે તું યાર.
યાર મારું મોબાઈલ નહી મળે ને તને ખબર છે મારું પાસે એટલું પૈસા નહી મળે કે મે આઈફોન વગેરે ખરીદી લઉં તને ખબર છે ને બધું મારા માટે. એ તો મારા ભાઈ આવે ક્યારે ક્યારે તો બનાવી લઉ.
તારા ભાઈ ની પાસે છે. તો તારું જ હોય ને.
હા તને ખબર છે આપણે મેં ફેરવેલમાં લાવેલી હતી.
હા.
એજ મો એજ છે મોબાઈલ એમાંથી જ બનાવવો મસ્ત વિડીિયો ક્વોલિટીનું છે.
હા ખબર મને.
પેલા તો નની તો પો પોતે જ પહેલા ન્યૂ કટ કરવાનું બનાવવાનું જરૂરી ને કોપી કરીએ તો જ ફેમસ થાય આપણ કોઈ કલા હોય એક્ટિંગ હોય તો આપણે પણ બનાવી શકીએ છીએ એવું નહી મળ કે બીજાનું કો કરીને જ આપણેે આગળ વધીએ.
કોપી કરીએ ને તો આપડું નની ચાલશે આટલું પણ આપણે જો મ થી વિચારીને કરીને તે બરોબર ચાલે
હા એ તું બરાબર કીધું એકદમ ચોક્કસ વાત છે તારું હ તું મે મેં તો તને કેતી છું તું તો ઇન્સ્ટા પર રીલ્સની સાથે તારું તારામાં તો એટલું બધું કડો છે મહેંદદી લગાવી લે તું બીજું બાજુ શું કરે છે તું ડ્રોઈંગ વ્રોઈંગ વગેરે કરી લે છે તો હા બહ મસ્ છે તારું તો તને પોસ્ટ કરવું જોઈએ
હા પણ એટલું મને ટાઈમ નથી મળતું ને યાર કે મે રીલ્સ બનાવવું અને જે છે ડ્રોઈંગ કરીને રીલ બનાવવું એનું કેમ કે મેને બહ કામ રહે એટલે
પણ તને ખબર છે ને આ આજના જમાના માં ઈ કિલ્લીની બહ જ અહેમિયત છે કોઈ નની પૂછે કે સ્ટડી માં શું મા એટલું છે આપડે કોઈ જોબ માટે ઇન્ટરવ્યુ પણ જઈએ ને તો પહેલા શું પૂછે તારું શું છે ત ક્વલિફિકેશનસ છે પૂછ છે એ કોઈ નઈ પૂછે કે તારું પ સ કેટલું આવું એ બધું સ્કીલ મેન છે તાર તારામાં તો એટલા મસ્ત કળા છે તો તને તો એને આગે લાવવું જોઈએ
સાી છે પણ રીલ્સ ના્વા દ્વારા પણ એ કળા આગળ જઈ શકે છે
હા યાર જઈ શકે જો ને કેટલા બધા આગળ વધ્યા છે બહ વધા છે જે ર રીલ્સ કેમ એ હમ
તને ખબર એ મારી બેન્ચ ને એની રીલ્સ બનાવે એને જે રીલ્સ બનાવે એની કમાણી પણ થાય તેને
હા હા એ તું ખબર છે રીલ્સ રીલ્સ બહસ જેટલું આગળ વધે એટલું ફાયદો થાય
હા ઘણા બધા રીલ્સ બનાવીને કમાવી રહ્યા છે
મેં તો તને કહેતી જ છું. તુ તા રા આ આર્ટસ નું જો પણ છે. બધું હોય તું પોસ્ટ કર્યા કર પર આ સ્ટાર્ટિંગમાં ની થશે પછી જ તારું આઈડી ફેમસ થઈ જ જશે એવું ની મલે કે ની થાય.
હા સારી વાત કહે છે તુ
હા તું એના પર પણ ધ્યાન આપ
હા આપું મેં તારી વાત પર વિચાર શું વિચારીશ મે
તને તો મારા ફેસ પણ બનાવતા આવડે છે.
હા તારી બહેનની મેં બનાવીને આ પેલીને
હા મારું પણ તું બનાવેલું યાદ ને
હા છે મને યાદ તારું પણ બનાવેલી તારા બહેન ની પણ
હા મને બઘ મસ્ત લાગ્યું અને સર પણ તારું કલા નું કેટલું તારીફ કરતું હતું યાદ છે.
હા ખબર મને
હા યાર મને બો મસ્ત લાગ એટલે મેં તને કેતી છું રીલ્સ બનાવવાનું ચાલુ રાખ પોસ્ટ કર
સારી જોઈશ મેં આગળ
હા કરજે તું ધ્યાન આપજે એ પણ કળા છે બધાના હાથમાં ની રે
હા
હા મે મેં છું ને પછી તને જે કઈ સમજ નહી પડે મને કેવાનું મે તને વિડીયો ક્વલિટી વગેરા બતાવું કે કેવી રીતે એડિટિંગ કરવાનું પછી પોસ્ટ કરવાનું કેવી રીતે ફોલોવર્સ આગળ વધે
હા ઠીક છે પૂછીશ તારથી જ
હા પૂછ જે આ ફેમિલી તો પેલા તો ના જ પાડશે કેમ કે એ લોકોને લાગે છે કે આવા દૂ ફાલતુ છે અલ્લાવાર જ છે બરાબર કીધુંને
હા બરોબર તારી વાત બરોબર છે.
તારા ફેમિલી મા કોઈ બોલે એવુ
ની મારા ફેમિલી માં નથી બોલતા પણ ઘણા બધા લોકો હોય ને બ
હા એ તો મને મને ખબર છે તારા પપ્પા તો બહ સારા છે તને સપોર્ટ પણ કરે છે બધું તેમાં કાઈ ની તું કરી જ શકે છે.
મલે પણ મારા જે રિલેટિવસ છે ને એને લોકોને બો પ્રોબ્લેમ હોય
હા એ લોકોને ની હાભળવાનું આ તને ખબર છે ને આપ આપણા ઘરે કાઈ પણ થાય તો આપણેે સેન કરીએ કોઈ બીજા ની આવશે એ લોકોને તો વિચારવાનું નથી સમજી
હા સારું.
હા તું તું પેલે વિડીયો વિડિયો બનાવો અને મને મોકલ તારું વિડીયો મેં જોયું થોડું કેવી રીતે મને તું ખબર છે ચોક્કસ કે તું સારું જ બનાવે છે.
હા ઠીક છે મોકલીશ.
બે હા. પછી યુટૂબ પર પણ તું જઈને અપલોડ કરી શકે વિડીયો યુટૂબમાં પણ બો ફાયદો છે. કે કેટલા લોકોને નોકરી ની મળે તો શું કરે વિડીયો જ બનાવેને.
હા. ઘણા બધા લોકો આજ તો કરે.
હા હા તારો રિલેટિવમાં કોઈ છે જે યૂટ્યૂબ વગેરેમાં વિડીયો બનાવે.
હા મારી ચાચી છે ને.
હા. તો એના એનાથી તું પૂછી લેજે.
હા એનાથી જ પૂછું કેમ કે હમણાં તો ગામ ગયા છે એટલે મેં ની પૂછશું જયારે આવશે ત્યાના પૂછી લઈશ મેં.
ગામ ગેલી છે તો કઈ ની આવશે તો વાત કરજે અને મેં તો છું તને કઈ પણ જોઈએ તો મેં છું.
છે જ યાર અહિયાં જ છે બધો.
હા મે ક્યાય પણ ની જવાની તને ખબર છે ને. હા પછી લગ્ન થશે તો તું અને તારા પતિ બંને સાથે મળીને બનાવજે. બરાબર કીધું ને.
હા સાચી વાત છે તારી.
હા તો બધુંમાં આગળ રહેવાનું છોકરીઓ ક્યાં પણ કમ નથી ખબર છે ને
હા ખબર.
હા આપડા રીલ્સ પણ બનાવીશું બંને મળીને પણ.
હા.
બે. હા તું બતાવ તારું કેવું મોબાઈલ છે
મારી મોબાઈલ છે ક્વોલિટી એની મલબ સારી છે પણ કેમેરો એટલું ની સારું હોય.
એટલું સારું ની મલે ક કયું છે તો પણ કયો મોબાઈલ સમસંગ વિવો કયો છે વિવો છે. કેટલા વર્ષ થઈ ગયું તારું મોબાઈલ નું.
મોબાઈલ નો તો ચાર પાંચ વર્ષ થઈ
એટલે તો કેમેરો પણ સારું ની મળ હોય તું નવ વો મોબાઈલ લઇ લેજે.
પણ મારી ભાઈ ની પાસે છે ને એનું પણ વિવો છે પણ હમણાં જ લીધું એને નવું. કોઈ ડ્રા નવું. કોઈ બ્રાચ આવેલુંને તે
સારું છે એનું.
હા એનું સારું ક્વોલિટી પણ કેમરો પણ સારું છે.
તો તો બહુ મસ્ત કહેવાય તો તને મળી ત ગય એમાં શું ટેન્શન.
પણ એ સાંજે આવે ને.
ઓ એવું કે કઈ ન બનાવજે જે તને ખબર નહી પડે તું મારાથી પૂછજે ઓકે
અ
ઓકે ચાલ બાય
બાય
ચાલ ઠીક છે